મારો અવાજ
હા, હા, સંભળાય છે.
હા, કેમ છો તમે?
બસ, મજામાં. જો, ચાલ્યા કરે છે.
હ, અત્યારે હાલમાં ક્યાં છો?
કંઈ નહીં. નને આ થોડા દિવસની રજા પડી હતી, તો હમણાં ગામે આવે આવેલા હતા. થોડું ખેતી નું બધું કામ હતું, એટલે થોડા દિવસ ગામમાં રહેવા આવેલા. બધી ખેતી વાડી પણ જોવાની હતી, એટલે અહી થોડા દિવસ બધા સાથે ગામમાં રહે. હા, હા, એ રજા ના લીધે.
ઓ તમારું ગામડામાં બી ઘર છે અને ખેતીવાડી છે એમ? કે મને તો એમ કે તમે જોબ કરો છો.
ના ના, અમારા ગામમાં પણ ઘર છે અને ત્યાં પણ ખેતી વાડી છે. ત્યાં અમે માણસ રાખેલા હતા તો એ માણસ બધું આ ખેતીનું બધું સંભાળ્યા કરે. પણ આવી રીતના રજા હોય વેકેશન હોય, એટલે અમે લોકો ત્યાં ગામે જતા રહીએ અને આ બધું. ખેતીને એવું બધું જોઈએ એટલે આપણને ઘરનું શાકભાજી પણ ત્યાંથી મળી જાય અને આ બધું. ખેતી ને આ ગામમાં રેવાની પણ થોડી મજા આવે. બાકી આપડે રોજિંદા શહેરમાં રહીને કંટાળી ગયો, એટલે થોડું આપડું ફ્રેશ થવા માટે ત આવી રીતના વેકેશન કે ગમે ત્યારે આવી રીતના ગામમાં થોડા દિવસ રહેવા માટે આવી જઈએ, તમે પણ આવજો કોઈ વખત રહેવા માટે, અહિયાં મજા આવે કેમ કે સિટીની લાઈફ ને આ ગામની લાઈફમાં તો બહુ જ ફરક શું કહો તમે.
હા બિલકુલ બિલકુલ આ તમારી વાત સાંભળું છું એના પરથી મને લાગે જ છે આમાં કેવું કે આપડે હવે સિટીમાં રહીએ છેએ એટલે હવે હું શહેરમાં રહું છું મોટા શહેરમાં તો કેવું કે રોજ સવારે ઉઠો, નોકરી પર જઓ. પછી આવો થાકીને, પછી છોકરાઓની સાથે કંઈ કરો, ઘરનું કામ કરો એમ કરીને તમારો દિવસ આખો પસાર થઈ જાય છે. એક રવિવાર મળે તેમાં કઈ તમે જરાક બાર કસે ફરવા જાવ કા તો કઈ ઘરનું જે પેન્ડિંગ કામ હોય તે તમે કઈ. કરો મૂકો પણ આમાં એવું ને કે તહેવાર ને બધું ઉજવાનું આવે તો પણ એમ થાય કે આ શું છે ઘરે બેસી રહે, નથી જવું કશે એવું બધું બો લાગે જાણે હવે તમે જેમ કીધું તેમ કે ગામડામાં અમારું ઘર છે. એટલે કેટલું સારું કે તમે ગામડામાં જતા રહો રજા પડે એટલે, એટલે તમને એક તો રિલેક્સેશન બી મળી જાય, બીજું હવામાન બી ફેરફાર થાય, એટલે તે બી તમને સારું કે, તમને અહીની પ્રદુષિત હવા થી તમને થોડું બચાવો થાય. આવી ફ્રેશ હવા તમે લાવ છો, બીજું કે ત્યાં પણ બધી વસ્તુ છે ને જે મેં જે જોયું છે કે નાસિક ના ગામમાંથી કેટલા લોકો બધી વસ્તુ વેચવા આવે છે કે આ અમારા ઘરનું છે. ઓર્ગેનિક છે, જાતે ઉગાયડું છે તો એ વસ્તુ એટલી સરસ હોય છે ને, હવે એ શાકભાજી હોય કે ફ્રૂટ્સ હોય એટલા મીઠા હોય છે ને કે જેની વાત નથી અને એ લોકો કેવું કે. ના લોકો જરાક ભોળા. એટલે આપણને છે ને. ઓછા ભાવમાં બી છે ને, ઘણી બધી વસ્તુ આપીને જાય એટલે એ લોકો બહુ લાગણીશીલ હોય છે એટલે ગામમાં એક વસ્તુ એ તો ફાયદો ખરો જ શેર કરતા એટલે મને તો એવું લાગે છે કે થોડું ગામનું. જીવન સરસ જ હોય, શેર કરતા તમારું શું માનવું છે આ બાબતમાં?
હા હા, ગામનું જીવન તો એટલું સારું, શહેર. કરતા ત્યાંની લોકો બી એમ જલ્દી સવારના જલ્દી ઉઠી જાય અને રાતના પણ જલ્દી સોઈ જાય અને સવારના ઉઠીને આવી રીતના એ લોકો જે આપણા. શહેર ની અંદર આપડે ગેસ પર એ, અહિંયા તો ખાવાનું પણ ચૂલા પર બનાવે તો એનો સ્વાદ જ કઈક અલગ લાગે જારે આપડા ગેસ પર ખાવાનું ખાય તે મજા નહીં આવે જે આ ચૂલા પર જે ખાવાનું જે બનાવે એટલું ટેસ્ટી લાગે, કઈ નહિ ભાવતું હોય તે પણ ખાવા માંડ. એવું બધું ગામડા ગામડામાં આવે એટલે આ રીતે ચૂલામાં અમે રસોઈ બનાવી તો એટલી ટેસ્ટી લાગે ખાવાનું કે વાત નહીં પૂછે, અને બધાને અહીં જેટલા લોકો આવી રીતના શહેરમાં રહેતા હોય. તેને જેટલા ન અહીં ગામમાં ઘર હોય ને, તે લોકો બધા જ આવા વેકેશનની અંદર કામમાં આવે છે. તો ગામની અંદર આવે રિલેક્સ જેવું લાગે ને, એમ ઠંડક લાગે. આવી રીતના જળ ને એવું હોય એટલે ઠંડક લાગે જે શહેરની અંદર નથી હોતું શહેર ની અંદર તો બધી ગીચ વસ્તી, જ્યાં જોઈ ત્યાં બિલ્ડિંગ બિલ્ડિંગ, એટલે ઠંડક લાગે જ નહીં, એટલે આવ પ્રદુષણ બી એટલું બધું હોય સિટી ની અંદર કે વાત નહીં પૂછો, ઠેર ઠેર જગ્યાએ બધી ઇન્ડસ્ટ્રી હોય. એટલે ઇન્ડસ્ટ્રી માંથી બધું આ બધા પ્રોડક્શન થતા હોય, તો એ લોકો બધો આ ધુમાડો જે છે બધું એર ની અંદર નાખે તો એના લીધે એટલું બધું પ્રદુષણ થાય કે, બધું શહેરમાં બધા પ્રદુષણ ના લીધે આ બધું બધાને રોગો વધારે થાય છે. જયારે આ ગામડા ની અંદર એટલું મસ્ત શાંત વાતાવરણ હોય છે ને, આ પ્રદૂષણને એવું બધું ઓછું હોય છે, એટલે ત્યાંના લોકો સ્વસ્થ રહે છે. અને ખાવા-પીવાનું બી ત્યાં એ લોકો જાતે જ ખેતી કરે છે, એટલે ખાવા-પીવામાં બી એ લોકોને બધું ઘરનું જ મળે છે, એટલે ખાવા-પીવાનું બી ચોખ્ખું હોય છે. એટલે લોકોની બીમારી ઓછી પડે છે. બાકી શહેરની અંદર આવું નથી મળતું ને, બજારમાં જોઈએ તો બધા આ બધું દવા વાળું. ડું ને એવું બધું જ ખાય એટલે લોકોની બીમારી વધી જાય છે.
હા, એકદમ સાચી વાત કીધી તમે મેં જોયું. છે કે ગામડાના કેટલા ઘરો હોય છે એ બધા છે ને તે લીપણ વાળા ઘર હોય છે. એટલે એના કારણે છે ને ઘરમાં રેયે તો આપણને એટલી બધી ઠંડક લાગે એ સી ની પણ જરૂર નથી પડ તી. અને તમે જેમ કીધું તેમ ચૂલા પર ખાવાનું બનાવે એ તો એટલું સરસ સ્વાદમાં લાગે કે આપણેે જમ્યા જ કરીએ. બીજું કે ગામમાં જેટલી બી વસ્તુ મળે છે ને એબધી એકદમ ચોખ્ખી મળે છે, જેમ કે ગાયનું ઘી. દૂધ આજે તમે દૂધ જો એટલું સરસ જાડું દૂધ હોય છે કે એ વસ્તુ શહેરમાં જોવા મળતી જ નથી. હવે તમે જોઓ કે શહેરમાં તો દિવસે દિવસે દરરોજ ન્યૂઝમાં આવતું જ હોય છે કે આ ફેક પનીર પકડાયું. આ ફેક દૂધ, યુરિયામાંથી દૂધ બનાવું તે પકડાયું, આટલા બધા છોકરાઓ માંદા પડી ગયા એ બધું તમે સાંભળો જ છો. એ વસ્તુ છે ને ગામડામાં આપણે જોઈ નથી. ગામડામાં જોઈ છે કે લોકો કેટલું સરસ ચોક ખૂ ખાવાનું ખાય છે અને એકદમ એ લોકો હેલ્ધી જીવે છે, અને એ લોકો છે ને તે આયુષ્ય પણ એ લોકોનું બહુ લાંબુ હોય છે. એટલે ને પાછા કામ કરી કરીને પણ એકદમ એ લોકો ખડતલ હોય છે. છે જેમ કે મને યાદ છે કે મારા પપ્પાની પણ છે ને ગામડામાં ખેતીવાડી હતી. પછી એ તો વેચીને શહેર આવેલા હતા, પણ તે ગામડામાં જયારે ખેતી વાડી હતી ને ત્યારે એટલો બધો પૈસો હતો અને એટલું સરસ હતું કે એમ બહુ ફાઈન કેવાતું હતું. પણ હવે બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, એના લીધે અમારે શહેરમાં આવવું પડ્યું. તો મ મને અત્યારે જે બધી યાદો છે મારી તેમાં મને ખ્યાલ આવે છે કે ગામડામાં રહેતા હતા ત્યારે બહુ સરસ હતું. એકમેક ની મદદ કરવા બી લોક કો છે ને તરત આવી જાય અને તહેવારો તો અલગ જ રંગ હોય તહેવાર નો તો કે ત્યાં એવું લાગે કે તમે તહેવાર ઉજવી રહ્યા છો, જયારે શહેરમાં તો કેવું કે હું એકલી છું, મારા કોઈ સગાવાલા આ શહેરમાં છે તો ઠીક છે. નહીં હોય તો હું ફોન પરથી જ એ લોકોની સાથે વાત કરી લઉં કા તો વિડીયો કોલ જ એ લોકોની સાથે વાત કરી લઉં અને એકમેક ના ઘરે જવાનો તો સવાલ આવતો જ નથી. એટલે તમે અત્યારે ગામમાં જતા હશો રેવા ત્યારે તમે જોયું હશે. કે તમે કોઈ રજામાં જાવ છો ને ત્યારે કઈ તહેવાર કે એવું ક હશે તો કેવા તમારા આસ પડોશ વાળા તમારી પાસે આવી જતા હશે. કે કેમ છો? તમે કેટલા વખતે આયવા. કે આમ છે તેમ છે ચલો આપડે બધા આ તહેવાર ઉજવીએ ચલો આપ તમે મારી ઘરે જમવા આવજો. એ બધું તમને જરાક બહુ ગમતું હશે કેમ.
હા હા અહિયાંયાના લોકોનો સ્વભાવ જ કંઈક અલગ હોય છે આપડે જઈએ એટલે આપડી ખાતેદારીમાં લાગી જ જાય આપણું ઘર ની હોય તો પણ તમે એ લોકોના ઘરે જોયે જાઓ તો પણ એ લોકો ના નથી પાડતા ગમે તેટલા દિવસે બી ખાવા પીવાનુ એ લોકો કપ પૂરતો આપે છે અને એ લોકોના બધાના જેવું કે ખાવા પીવાનું એટલું સારું મળે છે ને રોજ તમે આ ગરમીમાં તો જાઓ તો છાસ ને એવું બધું એ લોકો ઘરે જ બનાવે છે. ત્યાં તો દૂધ પણ એટલું મસ્ત મળે છે. એટલે ઘરે જ આ મલવણ કરીને એ લોકો છાસ બનાવે છે ને છાસ આમ બધાને ઘરે મહેમાન આવે તે લોકોને બી એ છાસ પીવડાવે છે. એટલી છાસ ઠંડક લાગે છે ગરમીમાં જયારે આપણેે આ આવી રીતના શહેરની અંદર આવીએ ત્યારે શહેરની અંદર એવું નથી હોતું બધાની લાઈફ એટલી બીઝી હોય છે કે લોકો આજુબાજુમાં બધાને મળવાનો પણ ટાઈમ નથી હતો શહેરમાં તો એવું છે કે બધા ગામડે ગામડે બધા આવી રીતના એક શું કેવાય ચાર રસ્તા હોય ત્યા બધા બેસેલા જ હોય છે યુવાન છે એથી માંડીને ડોસા ડગરા બધા બેસેલા જ હોય છે ત્યાં ગપ્પા માર્યા કરે એટલે તની લાઈફ જ એકદમ શું કેહેવાય એકદમ સારી એવી લાગે છે શાંત લાગે છે. જયારે અહિયાં ત આપડી લાઈફ શહેરની લાઈફમાં તો એટલા બિઝી બતા કે એકમેકને મળવાના બી ટાઈમ નથી મળતા તહેવારની અંદર પણ એવું જ છે નજીક હોય તો પછી આપડે એકબીજાને ફોન કરીએ કેમકે કોઈ ક્યાં ગયેલું હોય કોઈ બહાર ફરવા ગયેું હોય. એટલે એકમેક લોકોને ટાઈમ નથી મળતા અને શહેરની અંદર તો લોકો અ જે મહેમાન આવે તો પણ હવે મહેમાનને એટલી બધી આગતા સગતા નથી કરતા જયારે ગામડા ની અંદર તો એટલી આગતા સગ તા કરીકે વાત નહી પૂછું. એટલે ગામડાનું વાતાવરણ બને તો એટલું શાંત લાગે છે છોકરાઓને પણ ત્યાં રમવાનું ગમે છે આ શહેરની અંદર એવું નથીતું ત્યાં ગામડાના છોકરાઓ આપડે જોઈએ તો એટલું મસ્ત એમ જાડ નીચે રમ્યા કરે ઠંડકતા લાગ્યા કરે છે.
બકુલ સાચી બિકુલ સાચી વાત છે તમારી. આપડે તો છે ને આ બધી બાબત પરથી છે ને એટલું માની શકીએ કે ગામડામાં એક ઘર હોવું બહુ જ જરૂરી છે. કારણ કે છે ને હવામાન ફેર કરવા તો આપડણે એટલીસ્ટ એ ઘરમાં જઈએ એમ કરીને. એટલે તમારું બઉ સરસ છે કે ત્યા ગામડામાં તમારી પાસે ઘર છે એટલે તમે બંને લાઈફ જોઈ છે કે સિટી લાઈફ બી કેવી છે અને ગામડાની લાઈફ બી કેવી છે. હા બનેલ લાઈફ નો તમે અનુભવ લઈ શકો છો બહુ જ સરસ છે ચલ તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ થયો હવે પાછી બીજી વાર આપડણે કોઈ બીજા ટોપિક પર વાત કરશું ચલો આવજો.